હલો.
હલો.
મજામાં.
બસ, શાંતિ.
બરાબર કેવું ચાલે આજકાલ જીવનમાં?
બસ જીવનમાં શાંતિ છે.
બરા બરા બરા આજ સના વિષય આપ આજ આજે આપજતા કરી છ
અ મારે એ કેવું હતું કે આજે આપણે પ્રદુષણની જે સમસ્યા છે તેના ઉપર, પ્રદુષણ અને પર્યાવરણ એ ટોપિક પર હું આપણી સાથે ચર્ચા કરવા માંગુ છું.
વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબસરસ. પર્યાવરણ અને પ્રદૂષણ એવો ટોપિક છે. કે જેની પર તો આપણે કદાચ ચર્ચા કરવા કે છે, તો આપ આપણા એક બે કલાક નીકળી જાય એવા લાગે છે.
કારણ કે આજની જનરેશન પ્રમાણે એ આ વિષય ખુબ જ ગંભીર બન્યો છે.
સો ટકા, આપણે જેમ જેમ આપણે જેમ જેમ ગમે ત્યાં કચરો નાખીએ, આપણે પછી પાણી આપણે પ્રદુષિત કરીએ, એનાથી તમે રોગચાળો ફેલાતો ક્યાંક જોવા મળે છે.
કેમ કે આપણા દેશનું સ્વાસ્થ્ય એ આખું અને જે જીવન છે જીવન એ આખું આપણા પ્રદુષણ અને પર્યાવરણ પર નિર્ભર હોય છે. અને આપણે એને નહી સાચવીએ તો આપણું જીવન ખૂબ જોખમ. બની જાય છે, અને આપણ સ્વાસ્થ્ય પણ નથી સમજાતું.
બિલકુલ, સો ટકાની તમે વાત કરી કે આપણા દેશમાં જે છે એ એ ખૂબ ગંભીર વિષય બની ગયો છે. તમે જુઓ કે અત્યારે તમે બારે અમુક. તો અમુખ તો રાજ્ય જ્યાં આવું લખેલ કોઈક ને કોઈક રાજ્ય કોઈક ને કોઈક તો રોગમાં પીડાતું હોય જેમ કે અમુકને શરદી ખાંસી જોવા મળે કોઈ જગ્યાએ ઝાળા ઉલટી ના કે સંભળ સાંભળવા મળતા હોય છે.
અને હું આ વાત ઉપરથી
એમનું મુખ્ય કારણ છે આ બધું પર્યાવરણ આપણું.
હું આ તમારી વાત સાથે સો ટકા સહેમત છું કારણ કે તમારું જે જીવન છે એ આખું આના પર નિર્ભર સે તમારું મહત્તમ આયુષ્ય અને ન્યૂનતમ આયુષ્ય એ બધું તો આના પરથી નક્કી થતું હોય છે જનરલી દેશમાં કારણ કે તમને શુદ્ધ હવા શુદ્ધ પાણી કે શુદ્ધ વાતાવરણ નહીં મળે તો તમારું જીવન જલ્દી શરીરમાં રોગો થવા લાગે છે અને બીમારી થવા લાગે સે એ બધું થવા માંગે સે એટલે તમારું આ
અમુક વ્યક્તિમાં આપણે જોતા આવીઈએ છીએ અમુક વ્યક્તિઓમાં આપણે જોઈતા હો કે જેમનામાં રોગપ્રતિકારક શક્તિ જે છે એ ખૂબ જ એમ કહેવાય કે ઓછી જોવા મળતી હોય જેમકે શિયાળો આવે તો એની તબિયત ખરાબ થાય ઉનાળો આવે તો પણ એની તબિયત બગડે. ચોમાસું આવે તો પણ તબિયત બગડે અને મો
હા આનું હું તમને કારણ કઉ કેમ કે આ કેવા વ્યક્તિ હોય છે. કે જેના ગામ કે શહેરમાં પાણી ખૂબ પ્રદુષિત હશે ક તો હવા. ખૂબ પ્રદુષિત હશે તેણે કારણે અમૃત હું હું અસ્વસ્થ રહે છે.
બિલકુલ પાણીની તમે વાત કરી તો તમે આજકાલ જુઓ કે પાણી બી અત્યારે પરમેન્ટ વધી ગયું છે ને કે તમે આમ આપણે જોઈએ કે પાણીમાં બી અત્યારે લોકો ભેળસળ કરીને લોકો આપતા હોય છે તમે જુઓ?
હા એટલે આમાં કેવું છે કે લોકોને જીવનની કોઈને નથી પડી એટલે
બિલકુલ સો ટકા તમે પાણીની વાત કરી કે અત્યારે તમે જુઓ કે લોકો ગમે ત્યાં પાણી ઢોળી નાખે છે જે જેમ જેમને પાણી પાણી નથી મળતું એમને ત પૂછી આવો કે એમના પર શું કેવું વીતે છે.
હા એટલે કેવું છે કે હવા અને પાણીમાં લોકો હવે તમે મોટા ભાગે ગામડામાં જોજો તો ત્યાં તમને એકદમ શુદ્ધ પાણી નથી જ મલવાનું હજી શહેરોમાં તમને બધે શુદ્ધ પાણી મળી રહે છે પણ ગામડાઓમાં લોકો આ સમસ્યા સ્યાથી લોકો ખૂબ પીડાાય છે.
અને આજકાલ તમે જુઓ કે વૃક્ષો કપાઈ રહ્યા છે અને પહેલાં કેવું હતું કે પહેલાં તો કેવું હતું કે ભાઈ ગરમી અમુક ઋતુઓનો એકદમ સમય નક્કી હતો કે શિયાળો તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં શિયાળો આવે એ માર્ચ થી લઈને જૂન મહિના સુધી આપણને ગરમીનો અહેસાસ થઈ એ જૂન મહિનાથી આપણને લગભગ સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી આપણે વરસાદનો અનુભવો પડે પણ અત્યારે તમે જોયું કે ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે તો કે ઠંડી પડે. ગમે ત્યારે ગરમી પડે.
અનેનું મુખ્ય કારણે
ગ્લોબલ વોર્મિંગ.
હું આનું મુખ્ય કારણ કેહેવા માંગીશ તો પ્રદુષણ પાસે કેમ કે આપણા શહેરમાં વાહનોની સંખ્યા ખુબ જ ઝડપથી વધે છે એટલે તેના કારણે પ્રદુષણ થતું વધતું રહે છે દિવસે દિવસે તેનાથી લોકોને ફેફસામાં એમાં તકલીફ પડતી હોય છે અને બીજું મુખ્ય કારણ છે કે ઝાડો કપાતા જાય છે હવે એના લીધે પર્યાવરણ પર ખુબ અસર પડે છે અને તેનાથી લોકોને શુદ્ધ ઓક્સિજન મળવાનું મુશ્કેલ બને છે.
તો સો ટકા તમે વાત કરી કે આપણે હવે રસ્તામાં જઈએ કે આપણે કસે આટા મારવાર નીકળીએ તો પહેલાં આપણે કેવું હતું કે આપણે પહેલાં ખુલ્લા મોડા હુધી ફરી શકતા હતા હવે આપણે કમ્પલસરી મોડા પર રૂમલ બાંધીને જવું પડે છે કેમ તો કે તમે જુઓ તોો ઠેર ઠેર ઠેર ઠેર રસ્તામાં જઈએ તો આપણને કોઈક જગ્યાએ કોઈક આપણને ગટર ગટર લાઈન આપણને ગંંધાતી હોય કોઈકવાર આપણે પેલું આપણને પેલું પેટ્રોલ ડીઝલની સ્મેલ આવતી હોય તો એનું મુખ્ય કારણ કે આપણને જે વાયુ પ્રદૂષણ છે છે આપણે ખૂબ જોવા મળતું હોય. જે હવે અમુક કચરો જે ગમે તે ફેંકી દે હવે એ કચરો આપણને જો આપણે કપ મળી જાય ને એમાંથી કેટલી ગંદી આપણને સ્મેલ આવતી હોય એમાંથી આપણને આપણે એ આપણા નાકમાંને ફે ફેંકલાઈ જાય આપણને લાંબા ગાળા સમય પછી રોગ રોગ થઈ શકે છે.
એ હવે હું આ વાત પર કેહેવા માંગીશ કે આપણા ભારત દેશમાં છે ને આ સ્વાસ્થ્ય થ લોકોનું સરેરાશ આયુષ જે છે ને એ ખુબ ઓછું આપણા ભારત દેશમાં સરેરસ આયુષ્ય લોકોનું ખાલી અડસઠ ફરસે અને તમે જ્યાં ટેકનોલોજી વાળા દેશોમાં જાપાની છે અમેરિકા છે એ બધામાં જોશો તો ત્યાં લોકોનું સરેરાશ આયુષ્ય જ એશી પંચ્યાસી સુધી જોવા મળે છે કેમ કે તેનું મુખ્ય કારણ છે ત્યાંના લોક કો ત્યાંના કેવા લોકો છે એ પ્રમાણે તેમનું સરેરાસ આયુષ્ય જીવન નક્કી થતું હોય સે કેમ કે ત્યાંના લોકોમાં ડિસિપ્લન જે નિયમિતતા હોય છે તે આપણા ભારત દેશના લોકોમાં મને જોવા મળતી નથી.
બિલકુલ બિલકુલ ટમે જે રીતે વાત કરી કે આપણા બહારના દેશોમાં આપણા ભારતમાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો છે બહારના દેશોમાં કેવું છે કે ભાઈ આપણા ભારત જેટલું આપણનેય આપણને એટલું પ્રદૂષણ જોવા મળતું નથી ભારત દેશમાં તમે જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ. પ્લાસ્ટિકના પડીકા ગમેટ્યા પ્લાસ્ટિકના પડી પડીકા ગમેટ્યા નાખેલા હોય સે હજી અમુક અમુક જગ્યાએ તો ખાવાનું પણ એ ગમેટં જોવા મળતું હોય છે.
હા એટલે આપણા ભારત દેશમાં લોકોની ડિસિપ્લિનથી લોકો વેડફાતો હોય છે કારણ કે અહિયાં કોઈને સ્વિચ્છતા શીખવાડવામાં આવતી નથી લોકો જેમ જીવતા હતા એમ જ જીવતા આવે છે ને વાત વાતાવરણને નુકસાન પહોંચાડતા હોય છે, તમે જોતા જશો કે હમણાં જે બધા જંગલો હતા એ બધા હવે કપાવા લાગ્યા છે એટલે વૃક્ષોની કમી આપણા દેશ
આ બાબત આ બધી બાબતોથી આ બાબતથી માતા બાબતો છે, એનાથી લોકોને જાગૃત કરવા માટે એટલે જ આપણને સ્કૂલના જે છે, પર્યાવરણ વિષય ગણવામાં આવે છે.
પણ આ પર્યાવરણ ષ ભણવામાં આવે છે પણ મને આ વિષય નો અસર જોવા મળતો નથી.
એવું છે એ આપને ભણવામાં આવે છે આ વિષય એ વિષયમાં જે આપણને જોવા મળે છે કે ભાઈ કેટલું એમ આપડ ખાલી ભણું આપ ભણીએ જીવનમાં આપ એનો ઉપયોગ નથી કરી શકતા. .
કારણ કે આપણે જીવનમાં એવા ઉપયોગ કરવા વાળા આપણા અડોશી પડોશી એવા છે નહી કે જે પર્યાવરણને સમજે અને તેની કિંમત કરે કેમ કે આપણા દેશમાં માં લોકો બીજ વિચારતા નથી હવે તેમને કેવી રીતે નફો થાય હવે તમે પેલા સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે પાણી બધા દૂષિત આપે છે. અનેને તેનું મુખ્ય કારણ તેમનો નફો કમાવાનો છે એમને બીજાની પડી. નથી પો તે સુખી થાય તે ચાલશે.
તો આ વસ્તુ તો ખૂબ જ અયોગ્ય છે કે આપણે બીજાના આપણે આપણે બીજા વિશે પણ આપણે વિચારવું જોઈએ આપણે પોતાના પૂરતું ન વિચારીને આપણે બીજાના જીવન વિશે. પણ આપણે વિચારવું જોઈએ એ લોકોને આપણે જાગૃત આપણે સમજાવીને થેંક છે, આવવા બધે તમારું
આ બાબતે તો બસ એજ કહેવા માંગીશ કે આપણે આપણે સ્કૂલમાં આવું શીખવાડવામાં આવતું નથી પર્યાવરણ તમે જોશો પર્યાવરણ વિષય તો તમને ચોથા પાંચમા પછી હોતો જ નથી સબ્જેક્ટોમાં અને તેનું મુખ્ય કારણ આપણી શિક્ષણ પદ્ધતિ છે. કારણ કે તમને બાળકોને પર્યાવરણ શું છે, તે સમજાવવામાં નહીં આવે તો તમે બાળકોને તેનું મૂલ્ય જ નહીં થાય, અને પછી આજ પરિસ્થિતિ સર્જાવાની જે આપણા ભારત દેશમાં પહેલેથી છે એટલે તમે હમણાં ઠેર ઠેર જોશો તો દિલ્હીમાં આટલા બધા હાર્ટ એટેક ના કારણો આખા દેશમાં નાની નાની ઉંમરમાં લોકોને હમણાંથી હાર્ટ એટેક આવવા લાગ્યા તેનું મુખ્ય કારણ હું કઈ સો ટકા સાથે કે તેનું કે કારણ પ્રદૂષણ જ છે, કારણ કે જો તમને શુદ્ધ હવા કે કઈ નહીં મળે તો તમારે શ્વાસ લેવામાં દૂષિત થવા જ અંદર જવાની છે એટલે તમારે અંદર ફેફસા પછી ખરાબ જ થવાના છે.
આજકાલ તો તમે જોુઓ છો છ આજકાલ તો કેટલાક યુવાનોમાં પણ હાર્ટ એટેકના આપણે કેસ જોવા મળે છે. કેમ કે આપણા જેવા બાવીસ ત્રેવીસ ઉંમરના વ્યક્તિ કેઓ હાર્ટ અટકટીથી મૃત્યુ ક્મતા હોય છે.
એટલે આમાં કેવું છે. કે આ આપણે પેલી વસ્તુ તો વૃક્ષો ઓછા કરી દીધા અને પર્યાવરણની લોકો કિંમત સમજતા નથી, એટલે આમાં બીજું કોઈ તો ઉપાય થઈ શકે નહી અને હું હવે કેવા માંગીશ કે આપની સાથે વાત કરવામાં ખુબ મજા આવીઈ અને મને ખુબ જ નવી જાણકારી મળી. .
કુલ સો ટકા અને આપણે જો આ બાબતે લોકોને જાગૃત કરીશું તો લોકોમાં જાગૃતિ આવશે કે આપણના જીવન માટે પર્યાવરણ તે કેટલું ઉપયોગી છે, અને બીજું કે આપણે આપણે આપણું ન વિચારીને આપણે બીજાને બી આપણે આપણે બીજાના વ્યક્તિ વિશે પણ વિચારવું જોઈએ કે આપણે પાણી આપણે આપણે દૂષિત કરીને આપીએ તો એ વ્યક્તિ જો આપણા દુખી શકતા હોય હ તમને એક અમે એક વસ્તુ સમજો કે તમારા જ પરિવારમાં તમે અમારી વાત આખી સમજજો. કે તમારા જ ફેમિલીમાં કોઈ વ્યક્તિને તમે ડ્યુટી પાણી તમે પીવડાવ તો એમને શું હલાદ થાય છે.
એ તો થવાની જ છે કારણ કે લોકો એ સમજતા જ નથી એ વસ્તુ એટલે એમાં કઈ હવે કે આપણે કરી શકીએ નને પણ મને આજે જે તમે ટોપિક વાત કરીએ આપણે પર્યાવરણ અને પ્રદુષણ એ આપની સાથે હા વા વામાં ખૂબ આ મજા આવી આપને સમય કિંમતી આપવા માટે આપને ખૂબ ખૂબ આભજ
ટોપિક સાથે ત્યાં સુધી આપનો દિવસ પણ ખૂબ સારો રહે અને આપ આવી રીતે નવી નવી વાતોથી આપ અમને બાહિત જાડ કરતા રહો એવી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ
ધન્યવાદ
ધન્ય